હલો હલો. કેમ છો હલો અવાજ આવે છે મારો?
હા હવે આવે છે.
કેમ છો.
બસ મજામાં તમે કયો.
બસ હું પણ મજામાં હું આજે સવારે વેલા ઉઠવા વિશે વાત કરું છું.
હા હા હ.
હા એ તો સારી વાત છે તમારેમાં વેલું ઉઠવું જોઈએ. હા કેમકે એક સવારમાં વેલા ઉઠીએ તો આપણે. આખો દિવસ આપડે સારો જઈએ કેમ કે આપડ આખો દિવસ પેલું મોડા ઉઠીએ તો બધું લેટ થાય વેલા ઉઠીએ તો એ આદત સારી કેહેવાય શરીરને ભી આપણેે સારું. મન. બધું સકારાત્મક રહે સવારે વેલા ઉઠવાથી.
હા સાચી વાત છે.
વાત છેબ. વહેલી સવારે વાતાવરણ ખુબ શાંત હોય છે. છેસ વર્ષ તાજગી ભર્યું હોય. તો આપને સારું સારી હવા શુદ્ધ હવા મળે. આપણા સ્વાસ્થ્ય માટે ખુ ફાયદાકારક છે વેલા ઉઠીને થોડું ચાલવું યોગ કરત કર આપ સરે વેલા ઉ ઠી તો એ બધું કરી શકીએ.
હા વેલા ઉઠે તો મગજ થોડોક શાંત આપડો રે મન સ્વસ્થ રહે. છે તો આખો દિવસ સારો જાય આખો દિવસ સારો જાય તો આપડે વધારે કામ કરી શકીએ આપને એટલું થાક ન લાગે. અને આપડે પરિવારમાં ધ્યાન પણ દઈ શકીએ.
હમ્મ અને આપડે શું કે વેલા શું ઉઠીએ તો સવારે વેલા ઉઠવાનું રાખીએ તો આપડે રાતે વેલા ભી સુઈ જઈએ.
હા કેમ કે અત્યારે આ ભાગ દોડ ની જિંદગી માં બધા મોડા મોડા ઉઠતા હોય અને નો ટાઈમે નાસ્તો થાય નો બપોરનું જમવાનું કે ન રાત નું જમવાનું સરખું ટાઈમ ટાઈમ ને થાય અને પછી રાત્રે સુવાનું પણ મોડું હોય
હમ્મ સમયસર રાતે મોડા સુઈએ તો સવારે મોડા જ ઉઠવાના. હા સમયસર આપણે પેલું વેલા ઉઠીએ તો આપડે સમયસર કામ ભી પૂરું થઈ જાય ઉતાવળ ન કરવી પડે આપણે એમ વિદ્યાર્થી હોય કે આપણે બાળકો હોય એને સ્કૂલે મોકલવાના હોય. તો આપણેે વેલા ઉઠીએ તો આપણે સ્કૂલે મોકલી શકીએ એને.
હા સાચી વાત છે.
સવારે મન એકાગ્ર હોય. તેથી વધારે વાંચવુ લખવું તો એને બી સારું રે
હા સવારે વેલા ઉઠીને વાંચે લખે તો એમને યાદ રે.
અને જોબ કરતા હોય જોબ કરતા હોય એના માટે બી સારું કે સવારે વેલા ઉઠતા હોય તો બધું કામ સારી રીતે જલ્દી થી પતી જાય અને નોકરી ઉપર જઈ શકીએ શાંતિ થી બધું થાય. ઓલું પેલું શું આપડે મોડા ઉઠે તો બધું મોડું મોડું આમ જલ્દી જલ્દી ફટાફટ કામ કરવું પડે આપણે.
હમ હા એ સાચી વાત છે કે જો મોડા ઉઠીએ તો આપડે ટાઈમ જ નરીએ ભાગા ભાગીમાં બધું કામ કરવું પડે. તો વેલા ઉઠીએ તો બધું શાંતિ થી બધું કામ થઈ જાય.
હમ વેલા ઉઠવાથી માનસિક સ્વાસ્થ્ય પણ સારું રે. સવારે આપને કઈ ધ્યાન કરવું હોય સમય કુદરત સાથે બી આપણે શાંતિથી ગાર્ડનમાં ક્યાંક જઈ જવું હોય તો જઈ શકીએ ચાલવું હોય તો વોક પણ કરી શકીએ આપણે ચાલી શકીએ.
હા એ સા ચી વાત છે કે સવારે વેલા ઉઠીએ અને સવારનો જે સુરજ ઉગે અને એ આપડે જોઈએ એ સુરજ નો સવારના વહેલો સુરજ નો તડકો લે તો આપને અ વિટામિન ડી મલે છે. તો એથી આપણે અ શરીર ફૂર્તિ વાળું રે છે.
અને અત્યારે આજ જમાનામાં શું કે મોબાઈલ હોય ટીવી હોય સોશિયલ મીડિયા અત્યારે વધુ છે એટલે એમાં વધારે બધા વ્યસ્ત હોય તો એટલે ઊંઘે મોળા ઊંઘ મોડી આવે. એટલે ઊંઘે મોળા એલે હા સવારે મોળુ ઉઠે.
હા સાચી વાત છે.
પણ આ ટેવ સ્વાસ્થ્ય માટે સારી નથી. એટલે આપણે રાત્રે સમયસર સૂઈશું તો સવાર વહેલા ઉઠવું આપડે સારું રેશે. ટેવું પડે આપને કેમ કે સાંજે આપડણે વેલા સુઈએ. તો આપણેે સવારે વેલા ઉઠી શકીએ.
હાઆ, સાચુ છે.
અને આપડણેે. કામ વેલા ઉઠીએ તો કામ આપડે ફટાફટ થાય તો આપળે આપળા. બાળકો માટે બી આપણે સમય કાઢી શકીએ. આપડે એને બી બહાર ક્યાંય લઈ જઈ સકીએ, એની સાથે રમી સકીએ.
હા, સાચી વાત છે. કે જો આપડે સવારે વેલા ઉઠીએ ઉઠીને બધુ ફટોફટ કામ
કામ કરી લઈએ બધુ, આપણે બાળકો સાથે પણ સમય કાઢી શકીએ. સવારે પક્ષીઓનો અવાજ વિ સારો પેલુ કે ને બ્રહ્મ મુહર્ત. હા.. હા એ સવારે વેલો ઉઠવાથી આપને એનો ભી લાભ મળે.
હા કે આપડે સવારે વેલા ઉઠીએ તો ચક ક્લા, મોર, કોયલ... અ પોપટ આ બધા નો અવાજ સાંભળવો મજા આવે આપને. ને મન સાંત રીએ ને જો આપડે મોડા મોડા ઉઠીએ નવ દસ દસ વાગે કે આઠ નવ વાગે તો આપડે બસ વાહન નો ઘોંઘાટ થાય. હોરન નો અવાજ આ
મજા વે.
બસ એનો જ અવાજ સાંભળીને આપડે ઉઠવું પડે
હા, એ વાત સાચી છે તમારી અને સવારે શુદ્ધ હવા આપડે વેલા ઉઠીએ તો શુદ્ધ હવા સારી આપ ને હવા મળે. સારુ હા સવારે આપડે વોક કરીએ, તો આપને આ આખો દિવસ આપણો સારો તંદુરસ્ત મહી જાય આપણો. હા સાચી વાત છે. મનને બી ઘણી સાંતિ મળે આપળે. સવાર કુદરતી વાતવરણ સાથે આપળે મન શાંત રાખીને આપણે બેસીએ. તણાવ ઓછો થાય. દિવસની શરૂઆત સ કારાત્મક વિચારથી થાય આપણે સવારે વેલા ઉઠીએ તો બધુ કામ ભી પતી જાય વીલા. અને સારો સમય સા જાય, આપણો આખો દિવસ સારો જાય.
અ, સાચી વાત છે. ની સવારે વેલુ ઉઠવુ જરૂરી જ છે. અત્યારે તો શું કે વેલા એટલા ઉઠતા નથી. પેલા આપડે જોઈએ કે આપણા મમ્મી પપ્પાને મોટી ઉંમર ના જે કઈ લોકો છે એ પેલા સવારમા વેલા ઉઠી જાતા અને બધું કામકાજ કરી લેતા તો એ લોકો હજી સુધી સ્વસ્થ છે ને આપડણે મોડા મોડા ઉઠીએ, મોડા મોડા સુઈએ. તો ત્યારથીને જ આપણા અંદર અ સ્ફૂર્તિ નથી.
નથી સ્ફુરતિ ન આવી બધા નાના મોટા રોગો ચાલુ થઈ જાય છે.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 ઘણી વખત એવું થાય કે આપણે લેટ ઉ ઠીએ મોબાઈલ જોતા હોય એટલે પછી આપડે વેલું ના ઉઠી સકીએ. અને એમાં પછી આ બધી પ્રોબ્લેમ થતી હોય છે
હા કે નાના મોટા શરીરમાં અમ અહ દુખાવા પણ ચાલુ થઈ જઈ છે. નાની ઉંમરમા
ને
જો મોળે લગી આપડે જાગ્યે. ફોન જોતા ર તો આંખોમાં ચશ્મા પણ આવી જાય છે અને પછી જો સવારમાં વેલા ઉઠીએ ઉઠી ને આપે યોગા કરીએ કે કસરત કરીએ તો એથી મન શાંત થાય છે અને આખો દિવસ આપડો મસ્તી નો જાય છે તજકીી બરોો
હ અને આપડણે સવાર વેલા ઉઠીએ તો સુરજના દર્શન કરી શકીએ સવારે વહેલા ઉઠ ઉઠીને આપણે સુરજને જોઈ શકીએ નિહાળી શકીએણે આપ એ વિટામિન ડી મળે એનાથી આપણે આપણે દૂર દૂર જઈએ સન સનસેટ જોવાને બધું સનરાઈઝ ભી આપડે જોવું જોઈએ સવારના ભી
હા ને આપડે જોઈએ કે આપણે સમાનમાં વેલા ઉઠવાની ટેવ ઉપડીએ તો આપડા પાછળ આપડા છોકરાઓ પણ સવાર માં વેલા ઉઠવાની ટેવ ઉપડશે હ
હા એ વાત ભી સાચી છે તમારી ત્યા આપડે વેલા ઉ તો આપણા બાળકો વિલંબી તો એમ જ કરશે હા એક એ વાત બી સાચી છે કે આપડણે વેલા ઉઠીશું તો આપણા બાળકો ભી વેલા ઉઠશે એ ભી અને સવારનો સમય બહુ સારો સમય કેહેવાય તો એ વાંચવું હોય કંઈ લખવું હોય તો એને એકદમ ખુબ ખૂબ આમ ઝડપથી યાદ રહી જાય સવારના સમયમાં મન એકાગ્ર હોય એટલે વાંચવાનું લખવાનું એ બધું એને જલ્દી યાદ રહી જાય કેમ કે સવારનો સમય કોઈ જ એટલું અમુક કોક જ લોકો એવા વેલા ઉઠતા હોય બાકી શાંત વાતાવરણ હોય આમે ઉઠે ને બધા તો બી સવાર ન સમય બહુ શાંત હોય હા એ વસ્તુ સાચી છે આપડા પણ મમ્મી ની આપડે સ્કૂલ માં જયારે હતા વેલા ઉઠાળીને પરીક્ષા ટાઈમે વેલા ઉઠાળીને અને કેતા વાંચવાનું ત્યારે સારું નહતું લાગતું પણ અત્યારે બધું એમ થાય છે કે ના એ બધું સારું હતું એમ સાચી વાત તો કયે આપણા મમ્મી પપ્પા આપણા ઉઠીને વાંચે હા સારું કેતા તા કે વેલું ઉઠીને વાંચવું એ સારી વાત છે.
હા પણ અત્યારે યાદ આવે છે કે ના એ વસ્તુ સાચી હતી કે વેલું ઉઠીને વાંચવું તો આપડા મગજ શાંત રે તો મગજમાં વધુ એ આપને યાદ રહે અને સવાર માં ઉઠેલું ઉઠીને વાંચેલું આપને
ને કોઈ દિવસ ના ભૂલાય હા એ વાત સાચી છે.
હા
એમ કે આપણે વેલું ઉઠવું એ માત્ર એક સારી આદત નથી પણ સફળ અને સ્વસ્થ ખુશ જીવન આપડે જીવી શકીએ વેલા ઉઠવાથી. હા.
હા એ વસ્તુ સાચી છે કે સફળ જીવન બનાવવા માટે આપણે વેલું ઉઠવું. પડે વેલું ઉઠીને આપડે અ યોગા કરવું પડે શાંત મગજ માટે એને આપડે કસરત ને એવું બધું કરવું પડે કેમકે એ અત્યારે વાતાવરણ જ એટલું શુદ્ધ અને શાંત હોય ને કે આપડે એકદમ સ્ફૂર્તી વાળા થઈ જાય
હમ્મ અને આપડે જો જીવનમાં વેલા ઉઠવાની ટેવ પાડશું તો ચોક્કસ આપણે પ્રગતિ કરીશું. હા તો આપણેે કંઈક કરી શકીશું વેલા ઉઠીશું તો.
હા અને જો વેલા ઉઠીને આપણેે ધ્યાન કરીએ તો આપણે વિચાર આપણેે ધ્યાન કરવા ધ્યાન કરીએ તો આપને ખબર પડે કે આપણે આગળ શું કરવું સુંનુ કરવું કે આપણેે આગળ એક અ શું કેહેવાય ભણીએ છીએ તો આગળ આપણેે શું ભણવું જોઈએ
કોઈ એ શું કરવુ જોઈએ. એ બધા સારા વિચાર આવે કેન્દ્ર કરી શકીએ આપણેે મગજ ને શાંત કરીને એ વિચારી શકીએ. કે આપણે જોબ કરી છે તો આગળ કેમ વધુ કે આપડે બિઝનેસ કરી છે તો આગળ કેમ વધુ હા એ વાત તમારી સારી લાગી મને તમારી સાથે વાત કરીને. સારું લાગ્યું.
હા મને પણ. હમ સારું હા સારું ચલો હા હા સારું છે.